હલો કેમ
હા બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં આજ તો જોવઓ ને સવારનો વરસાદ ચાલી રહ્યો છે. બંધ થવાનું નામ જ નથી લેતો
હા અમારે અહિયાં પણ વરસાદ ચાલુ થયો છે, સવારનો અત્યાર સુધી પળપડ જ કરે છે, અને પાણી પણ એટલું ભરાઈ ગયું છે.
હા, એ તો તમે સાચી વાત કીધી
હવે તો ચોમાસાની ચોમાસાની ઋતુ આવી એટલે હવે આવું આવું જ રહેશે
હા એ તો સાચી વાત છે.
હા ભારતમાં છે ને છ ઋતુઓ આવે છે પરંતુ ચોમાસાની ઋતુનું સ્થાન સૌથી વિશેષ છે. વરસતા વરસાદના ટીપા હરિયાળથી છવાયેલા ખેતરો પક્ષીઓનો કલરવ અને માટીની સુગંધ દરેકના મનને આનંદથી ભરી દે છે. ચોમાસું માત્ર એક ઋતુ નથી પરંતુ કુદરત નો સુંદર ઉત્સવ છે, નહી
હા એ તો તમે ઘણી સાચી વાત કધી અને ચોમાનસાની ઋતિ સૌથી મનોહર અને જીવનદાયી માનવામાં આવતી હોય છે, ઉનાળામાં તીવ્ર ગરમી પછી જયારે આકાસ્મ કાળા વાદળો છવાય છે વીજળી ચમકે છે. વરસાદની પ્રથમ ટીપા ધરતી પર પડે છે. ત્યારે સમગ્ર પ્રકૃતિ નવી ચેતના નો સંચાર થાય છે, અને ચોમાસું માત્ર એક ઋતુ નથી. પરંતુ જીવનનું પુનઃ જીવન કહીએ આપડણે તો પણ ચાલે
હા એ તો ઘણી સાચી વાત કીધી અને જૂન મહિનાના અંતથી વરસાદની શરૂઆત થઈ જતી હોય છે અને સપ્ટેમ્બર સુધી ચોમાસું ચાલુ રહે છે. આ સમય આ સમય દરમિયાન છેને નદીઓ તળાવો અને ડેમ પાણી ભરાઈ જાય છે. સુૂકી ધરતી લીલીચમ બની જાય છે અને સમગ્ર કુદરત આમ જીવંત બની જાય છે.
હા એ તો સાચી વાત છે.
હા જેમ તમે કીધું એમ કે ઉનાા ઉનાળાની ગરમીમાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોુએ છે. અને જયારે ઠંડા પવન સાથે કાળા વાદળો દેખાય છેને, ત્યારે સૌના ચહેરા પર આમ એક અલગ જ ખુશી આવી જાય છે. અને અ જારે પ્રથમ વરસાદ પડે છેને, તો ત્યારે માટીની સુગંધથી આમ આપણું મન એકદમ મોહી લે છે, એ સુગંધ અને એ દ્રશ્ય એટલુ હા અને એ દ્રશ્ય એટલું સુંદર હોય છેને. કે બાળકો યુવાનો અને વૃદ્ધો- બધા વરસાદ નો આનંદ માણવા આતુર થઈ જાય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી- અને ખેડૂતો માટે પણ ચોમાસાનું મહત્વ ઘણું છે કારણ કે ભારત એક કૃષિ પ્રજા- તો કૃષિ બધ કૃષિ પ્રસાન- દેશ છે વરસાદ આવે વરસાદ ના આધારે ખેડૂતો આમ- ખેતી કરતા હોય છે ડાંગર છે મકાઈ છે કપ- કપાસ સોયાબીન મગફળી વગેરે પાકની આમ વામાંવણી થતી હોય છે. અને સારો વરસાદ સારો પાક અને દેશની સમૃદ્ધિ પણ- લાવતો હોય છે ને ઓછો કે વધુ વર્ષ- ખેડૂતો માટે મુશ્કેલી પણ સર્જી શકતું હોય છે.
હા એ તો તમારી વાત ઘણી સાચી છે કે તમે કીધું એમ કે ભારત એ ખેતી- પ્રધાન દેશ છે આપણા દેશના લાખો ખેડૂતો વરસાદ પર નિર્ભર છે. અને ચોમાસુ ખેડૂતો માટે છે ને એક આશાનુંું કિરણ લઈને આવે છે. અને વરસાદ શરૂ થતાં જ ખેડૂતો ખેતરોમાં વાવણી શરૂ કરે છે. ચોખા મકાઈ કપાસ મગફળી- સોયાબીન અને અન્ય ઘણા ભાગોની ખેતી ચોમાસામાં થાય છે. જો વરસાદ સમયસર અને પૂરતો પડે? તો પાક સારો થાય છે. અને ખેડૂતોને સારું ઉત્પાદન મળે છે. તેથી ચોમાસું દેશના અર્થતંત્ર માટે પણ ખૂબ મહત્વનું છે. અને અ આપણે જોવા જઈએ ને તો પાણી ન મહત્વ પણ આપણા જીવન માટે અમૂલ્ય છે. વરસાદ થી આપણને પીવાનું પાણી મળે છે તળાવો અને ડેમ ભરાય છે. ભૂ ભૂગર્ભ જળનું સ્થળ ઊંચું આવે છે. અને ખેતી માટે પાણી પણ મળી રહે છે. અને ઘણું મહત્વનું પશુ અને પક્ષીઓને પણ પાણી મળે છે. અને આપડે વિચાર કરીએ કે જો વરસાદ ન પડે તો? તો છે ને પાણીની ભારે અછત આપણા જીવનમાં સર્જાય છે. તેથી વરસાદની એક એક બૂદ આપણા માટે મહત્વની છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી- અને પર્યાવરણ માટે ચોમાસાનુંું મહત્વ પણ એટલું જ છે કે નદીઓ તળાવો ડેમ પાણીથી- ભરાઈ પછી તમે કીધું એમજ કે ભૂગર્ભન નું સ્થળ છું આવે એટલે એવી ઘણી બધી બાબતો છે. પછી હવાનું પ્રદુષણ પણ ઘટે છે કારણ કે તમે જુઓ તો વરસાદની જે બુંદો છે. એ ઉપર આકાશમાંથી આવે તો એની વચ્ચે જે પણ અ નાના નાના રચકણો કે હોય એને સાથે ધરતી પર લઈને આવતી હોય છે. જેના કારણે હવામાન એકદમ આમ ચોખ્ખું હોય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને અ વરસાદને કારણે છે ને- અ વૃક્ષો પણ એમ લીલાછમ થઈ જાય છે. અને વૃક્ષો આપણને બધું ઓક્સિજન આપે છે. જેના કારણે પર્યાવરણ સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. તેથી આપણને આપણે વધુમાં વધુ વૃક્ષો આવીને. વરસાદ ન સ્વાગત કરવું જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધી.
હા હા. અને ચોમાસામાં તો એવા ઘણા એવા તહેવારો આપણે અ આપણે. ઉજવી ઉજવતા હોઈએ છે. જેમ કે રથયાત્રા ગુરુપૂર્ણિમા નાગપંચમી. અને રક્ષાબંધન અને ખૂબ અ મહત્વનો તહેવાર જન્માષ્ટમી. ચોમાસામાં જ આપડા કૃષ્ણ ભગવાન નો જન્મ થયો હતો એટલે આ ઋતુ તો એ ઘણી મહત્વની છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે. અને ચોમાસાની આપણે સાવધ સામાન્ય જીવન પર પણ ઘરી અસર જોવા મળતી હોય છે. કે બાળકો વરસાદમાં રમવાની મજા માણતા હોય છે ગરમી માંથી આપણને રાહત મળતી હોય છે ચા અને ભજીયા ખાવાનો આપણને આનંદ વધારે આવે છે. પછી પ્રવાસના જે સ્થળો છે એમ લોકોની એની સુંદરતા વધી જાય છે. અને ઘના લોકો વરસાદી પ્રવાસ નું આયોજન પન કરતા હોય છે.
હા સાચી વાત છે. અ બાળકો માટે ચોમાસું એ ખૂબ જ આનંદદાયક ઋતુ છે. તેઓ વરસાદમાં ભીંજાય છે કાગળની હોડીઓ તરાવે છે. વરસાદી ગીતો ગાય છે અને મિત્રો સાથે રમે છે. અને આ આહ વ અને અ જારે વરસાદ પડે ને તો જેમ તમે કીધું એમ કે ભજીયા ગરમ ગરમ ભજયા ખાવાની પછી ગરમ ગરમ ચા પીવાની અને હવે તો છે ને નવો ટ્રેન્ડ નીકળ્યો છે ગરમ ગરમ મેગી ખાવાની પન ઘણી મજા આવે છે.
હા. એ તો વાત સાચી કીધ તમે પણ ચોમાસાની અમુક મુશ શ્કેલીઓ પણ જોવા મળતી હોય છે કે ભારે વરસાદથી પૂર આવતા હોય છે. રસ્તાઓ ખરાબ થઈ જાય છે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તો મચ્છર ના કારણે ઘણા રોગો જેવા કે ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાતી હોય છે. અને ભેજને કારણે કપડાં અને અનાજને ઘણું નુકસાન થતું હોય છે. કારણ કે આજકાલ વરસાદના કારણે જે ઘરમાં પાણી આવે છે તો એના કારણે આપડો જે અનાજ છે એ ઘણું બગડી જતું હોય છે..
હા એ તો ઘણી સાચી વાત કીધી પણ ચોમાસા ના ઘણા એવા ફાયદા છે ચોમાસાની રુ તુ આપણા જીવન માટે અનેક રીતે લાભદાયક છે. વરસાદથી તળાવો, નદીઓને ડેમ પાણીથી ભરાઈ જાય છે. પછી આપણને ખેત ખેતી માટે આપણને પૂરતું પાણી મળી રહે છે વૃક્ષને છોડ ઝડપથી વિકસે છે અને આપ એના કારણે છે ને આપણું પર્યાવરણ પણ આમ હરિયાળું બની જાય છે. અને અ જો આ ચોમાસાની ઋતુ દરમિયાન છે ને ઘણા એવા સ્થળોએ આપડે ફરવા જવું જોઈએ ચોમાસામાં ઘણા લોકો કુદરતી સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે પર્વત પર્વતો પરથી વહેતા ઝરણા હરિયાળા જંગલો ધુમ્મસ થી ઢંકાયેલા પહાડો અને વરસાદથી ખીલી ઉઠેલી પ્રકૃતિ આ બધું આ બધું છે ને પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. જેમ કે ગુજરાતમાં સાપુ તારા ડાંગ અને ગીર જેવા સ્થળો ચોમાસામાં ખુબ સુંદર લાગે છે. લોકો પરિવાર અને મિત્રો સાથે ત્યાં ફરવા જાય છે. અને કુદરતનો આનંદ માણે છે. પણ આપણેે ધ્યાન પણ રાખવું જોઈએ. ચોમાસામાં અમુક જગ્યાએ છે ને પર્વત તો પરથી અ પર્વતો પરથી મોટા મોટા પથ્થરો પડતા હોય છે. અને લોકો તો બ જાર અ પાણીની પાણી ની એટલી મસ્કરી કરે ને તો કેટલાય લોકો છે ને પાણીમાં અ તણાઈ જતા જ તણાઈ જતા હોય છે નહી.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. ને આપડા સાહિત્યમાં પણ ચોમાસાનું ઘણું સુંદર વર્ણન કરેલું છે. ગુજરાતી અને ભારતીય સાહિત્યમાં ચોમાસા નું આમ વિશેષ સ્થાન છે. ઘણા કવિઓ એ વરસાદ, વાદળ, વીજળી અને હરિયાણીની સુંદરતા પર કવિતા ઓ લખી છે. ચોમાસું પ્રેમ આનંદ અને આશા અને નવી શરૂઆતનું એકદમ પ્રતીક માનવામાં આવતું હોય છે.
હા સાચી વાત છે. આપડે વરસાદનું પાણી અ વરસાદનું પાણી છે ને આપણા માટે અમૂલ્ય છે. અને ઘણી જગ્યાએ તો વરસાદ ઓછો પડે છે. તેથી વરસાદી પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. આપણે વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી પદ્ધતિઓ અપનાવી શકીએ છે જેથી ભૂગર્ભ જળનું સ્તર વધે છે. અને ભવિષ્યમાં પાણીની અછત આપણને ઓછી થાય છે. એટલે આવા બધી વસ્તુઓ નો આપડે ધ્યાન રાખવું જોઈએ ચોમાસામાં.
હા એ તો સાચી વાત કિધી અને પાણી નો બગાડ પણ આપણે અટકાવવો જોઈએ ને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ.
હા અ હ હરિયાળી અને અ જીવન જીવન નો સંદેશ છે ને આપણે ચોમાસાની ઋતુ દ્વારા લઈ શકીએ છે કેમ કે ચોમાસાની ઋતુ એ આપણા જીવનમાં એટલી મહત્વની છે ને. એવું નહીં કે ખાલી ચોમાસાની ઋતુ ત્રણે ત્રણ ઋતુ આપણા માટે એટલી જ મહત્વની છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી.
હા હા સારું સારું. આ વાતો તો ચાલતી જ રહેશે.
હા હા સાચી વાત છે.